હ ચાવે છે?
આવે છે.
હા ત ટોપિક તમે બોલો કે મેં બોલુ?
પેલા તમે
તો તમારા સૌથી પ્રિય ભોજન કયું?
દાળભાત શાક
એવું કેમ ભાવે? હ
પડશે
એટલે તમને ઘરનું ભાવે કે બારનું ભાવે એમ
ધરનુ ભાવે
ને બારનુ હુ ભાવે
ઘરનું બધું છે, હવે પાઉભાજી, સમોસા, મંચુરિયન
હા હા હા બરાબર
તમને શું ભાવે બહાર નું કે ઘરનું?
મને તો ઘરનુ હો ભાવે બારનુય ભાવે હોવથી વધારે બારનું ભાવે ઘરનામાં વગારે લ ખી બો ભાવે એ મમ્મી ના હાતી ભાવે ને બરનામાં આવું જ મંચુરિયન તમે કીધું એવું બધું જ ભાવે વર્ણમાં તો એવુ કશું હોય જ આપણને ભાવેને
તમારી મન પસન વાનગી કઈ?
બારની?
બંનેવની ઘરની બહારની
ઘરની ગુવારસિંગનું શાક ને ખીચડી ને બહારની તે બહારની તો તો મંચુરિયન મને મંચુરિયન ભાવે પણ એક છે, અમારે ત્યાં સમની કરીને તેનું મનચુરીયન મને બો ભાવે
એવુ
હમ. હમમ.
તમને હુ ભાવે ગુજરાતી ભાવે કે પંજાબી ભાવે?
મને ગુજરાતી જ ભાવે પંજાબીમાં ખાલી પેલું પનીર નું શાક જ ભાવે એવ ઘર ની ભાવતુ બાર ભાવ ઘરના લોકોતી બાર જેવું બનતું નહીં
તમને મીઠું ભાવે કે તીખું ભાવે?
મને તીખું વધારે ભાવે ગયરું ઓછું ભાવે તમને કેવું ભાવે?
મને તીખુ ખુબ વધારે ભા
ગયરામ તો હું કેટલું ખાઈ ખાઈ ને ખવાય એટલું બધું ખવાય હોય ના
હમ તીખામાં શું ભાવે તમને? તીખામાં શું ભાવે તમને?
તીખામાં બધું જ ભાવે આલો પાલ પેટમાં ઘાલ એવું આવે ને એવું
તમે કોઈ દિવસે એવો તમે ના ના હતા તો પયરા છો કોઈ દિવસ તો સીન સપાટ એવું તો કો તમાર કિસ્સો
હું નાના હતું તયારે ભરૂચ જ ગયેલા હવે
હમમ.
તારે એક સીટી હતી સટીમાંપડી ખીલી ગોતાતા બધા મતલબ હું પેક કરતા હતા
હમ્મ
એની ઉપર હું ચાલતો ર? અચાનક પગ લપસી ગયો અને મા આઠ વત ખીલી પહેરી ગઈ. તો ચાર તાકા આવેલા મને તારે પહેલી વાર.
બરાબર.
હા તમારો કોઈ એવો કિસ્સો ખરોો.
હવે મારા તો બહુ બધા છે નાની હતી એક વાર તો એના. હવારા મમ્ી એવું કે ઉઠ ઉઠ ઉઠ પછી ઉઊઠી ને હે. ઊંઘમાં ઊંઘમાં ચાલતી તો મોટર ચાલતી હશે ચાલતી કરી ને બંધ પડેલી હશે. એમાં પગ પહેહી કઓ તે લઈ લઈ લઈ.
હવે.
એવું થીું પછી સાતમાં આઠમા મેં ભણતી તી ત્યારે. ટ્યુશન જયા હતા બધા ચોમાસા નો ટાઈમ હતો તો એટલું કિચર કિચર હતું. તમારો પગલા આપસી ગયો બધા હંભ મારા ભાઈ લોકો બેઠેલા ને મેં પડી ગઈ. બધા ઉડાવે એવું થ તું.
અમારો હવે સ્કૂલ માં હું સાતમામાં બનતોું હતો ને. તાર સોમંગળ બોલોમ તા ત્યારે એકદમ ટપપર તો બેહેલ. ચાલો કેમ તો. કો આગી ગયો ભાઈ ભલો તો ઊંડા માથેે જ પડ્યો પાઠું ફાટી ગયું.
બાપરે એક ટાગા બાગા એવા હશે કે.
હા બાુ વચ્ચે ચીરો પડીે જ માથામાંવે કમ્પ્લેટ છે.
એટલે એક તમારું થોડુંક ઓછું હશે મને એવું લાગે.
હમ્મ
તો બોલા બીજો ટોપિક તો હા બોલો કે હું બોલું.
બોલો બોલો તમારે ચા સાથે શું ખાવાનું છે, અમે.
ચાહ જોડે એમ તો જો મને ડોડ ભાખરી જ જોવે ગરમ ગરમ. પણ કોઈ દિવસ ના હોય તો ભોસુ ચલી લઉં અઠ બિસ્કીટ. બિસ્કીટમાં પેલા બિસ્કીટ આવ ખબર હ ભકરી હું.
પાખડી તમે બનાવો કે તમારી મમ્મી
મારી મમ્મી ના હોય તો મેં બનાવું પણ મારી મમ્મી હોય તો મેં કશું કામ જ નહીં કરતી. હ મને ખાવા બનાવતા નહી આવડતુ
આવ નફટ જ છેવું ને
ઓ બધી છોકરી હારી હ નફટ તો કોઈ જોવે ને
બરાબર
તમારે આળ ખા બનાટા
થોડું ઘણુ નોર્મલ નોર્મલ હવ બટાકા નું શાક ખીચડી.
એવડું મનેય આવડે
તો બસ પ ફરવું પડ્યો. એ છે.
બોલા બેટા બોલો ત બીજું
અ હમ્મ તમારી હોબી શું શું છે, બોલો
મારી હોબી છે એક તો ડ્રોઈંગ કરવાનું પછી. બધુંની હાથે બધાની ઉડાાવવાની કોઈના અડચં વરા કરવાના પછી ગાયન હાભળવાની ગાયન ગાવાનું બસ
એવું સોન્ગ ગાતા આવળેું
ઓહ આવડેને
હું સંભળાઈ શક છો.
આ ની અંદર તો મારે નહી હભળાવું.
તમારી હોબી હું છે તમારી હોબી
મારી હોબી તો ના જણો તો સારું વળી.
હવે જણાવી દો ને હવે આપડે કઈ એક બીજાને ઓળખીએ છે.
હ હ મને ગેમિંગ બોવ ગમે.
હમ્મ.
નેચર બોગમે હા નેચર સાથે રહેેવાનું બોગમે એકલું. ટ્રાવેલિંગ ગમે.
ફરવાન તો મને ગમે છે.
અ નીચે ફોટોગ્રાફી ગમે.
બરાબર.
ન ઊંઘવાનું બહુ ગમે.
એ ત મારું હ બ
હમ્મ ને ખાવાના શોખીન છે અમે, બારનું ઘરનું બંને હા.
એ તો મારે પહેલા નંબરની હોબી હતી પણ એને હોબી કેવું મને નથી ખબર.
તે હોબીજ કેવાય ને
એવું ત ર મ નાખું ખાવા માટે બહુ ભાવે.
હ એ આપડી હોબીજ કેવાય કે આપણા જાતનો ટેસ ગમે. ખાવાનું મન થાય અલગ અલગ જાતનું.
અચ્છા અચ્છા.
હમ્મ‌.
તમને કઈ ઋતુ ગમે, ચોમાસું ગમે, શિયાળો ગમે, કે ઉનાળો ગમે,
મને તો બે જ ઋતુ ગમે ચોમાસુ ને શિયાળો. સૌથી બેસ્ટ ચોમાસું.
બરાબર ને ઉનાળો કેમ નહિ ગમતો.
ઉ નાળા બહુ ગરમી થાય તાપ સહન નહી થતો.
કઈ નઈ છત્રી લઈને નીકળી જવાનું એમાં હું વાળી
બઉુ ગરમી થાય તો બી.
કશું કરવા નઈ લીમડાન ઝાળ પડ ચઢી ને બેહી રેવાનું.
હ.
ના ચાલે એવું. એ માટે તમને નેચર તો ગમે જ છે નેચાના ટચમાં રહી શકો અર એ બોને બને
હમ. શું કરે છે તમારો પરમ મિત્ર
મારા પરમ મિત્ર તો બધા બેઠા છે. નીચે છે અમુક લોકો બધા એમનું કામ કર વળી મા હરસરાજ ચૌડેલે મારા પરમ મિત્ર.
એ વાત દ એ હાજી.
તો તમને વૃક્ષો વાવાનું ગમે
હા હું ઉનાનો વા હતો તાર આવું બો કરતો હતો. વાત તો સાંભળ મારી.
બોલોન તા બોલને તો
હ હ નાનો હતો ને તારે હું મેં આવું બું બહુ કરતો હતો. એ વારામાં આવું ખેતી કરું. બધુ વાવું વૃક્ષક્ષો અને ઝારવાનું બધું.
તો હવે નહીં વાવતો
હવે એટલલો બધો ટાઈમ નહિ મળતો.
હમ પબ્જીિ રમવાનો હાર ટાઈમ મલલે કે
ના હવે નોકરી ચાલ ને ચાલુ ને
બરાબર ટાખદળ એમ ઉઠે તથી નોકરી કટાશે કે હુંટા હું નોકરી એવું ને
ના હવે આઠ કલાક ની નોકરી ઘરે આવવાનું ખાવા પીવાનું. બે ફ્રેન હ ટાઈમ મળે બે હો કરજેને પાછું હોઈ જવાનું હવાળ નોકરી એવું.
બરાબર મેં તો આવું અતાર હો મને તો શોખ છે. વેલોવાયા કરું જમણુખ વા આવેલી છે સીતાફળ વા આવેલું છે. લીમડી વાવેલી છે મેન મારા એક ભાઈ છે અમે બંને મઠિયા કર્યા. હા કાકા ના છોકરો હોવ ઘરે જ હોવ ઘરે જ
હમ બરાબર
કેટલી મિનિટ થાય તો આપણે આઠ મિનિટ થાય છે જો.
હમ
મને હોય શિયાળો અનેને ચોમાસ વધારે ગમે ઉનાળો ઓ છો ગમે કેમ કે ખાલી ઉનાળામાં કેરી ખાવાનું વધારે ગમે
એ તો મને ગમે વધારે
તો પછી એ કેવું જોનું અરે કેરી તો કેરી કેવાય તમાને ફ્રૂટમાં હું આવ. દવા દા ભાઈ
કેરી જોવાળી કેરી જમણુક દ્રક્ષ ચીો સૌથી વધાર.
સૌથી ઓધા કેરીજ એ કેસર તો આપડે થોડીક વા મેચ થાય ન લાગતું તમને
સાચી વાત છે હ ને
તો પછી ચાલ તમને એક દિવસ એક વીસ ત્રણ વીસ પૂરી કરવાની આજે તમે હું વીસ માંગો
મેં
હા.
દુનિયાના સૌથી સુખી માણસ
હ
પછી. મારી બધી ઈચ્છાઓ હ નાારું તમે બોલો યાર.
જો મેં તો પેલા પાંચસો કરોડ માગુ
બસ પાંચસો કર જ
તો કેટલા મામાંગો એક હજાર કરોડ પાંચ હજાર કરોડ ચાલો. પલા એકવીસ એ માગો?
નાની સોધ કે આ રહાઈ
પાંચ હજાર કરોડ તો આખા મારી સાત પુછતી ના હુ. પૂછતે હું એ ખઈ રે એટલું છે શંત પુ સાંત પેઢી સાંત પેઢી
હા સાત પી રીતે લગળ
પછી આગળ હું ગમે ટાઈમ હું ખાવા જઉં તો મને કોઈ કશું પૂછે ને ડાયરેક્ટ હું કેવાય- - મતલબ કે ખાવાનું હો ને ફરવા જઉ તો બધું મારી માટે ફ્રી હોય આખી ઇન્ડિયા મારી જ હોય આખું વર્લ્ડ મારું હોય એવી રીતે- -
હા પછી.
ને ત્રીજું એવું હોય કે મેં એક માળા માળા ટાઈપની હું ક મેં એક પૃથ પૃથ્વીની રચના કરવું એમ
એવુ
અને અંદર મારા લોકો હોય કે જે લોકોને કેવું કે જે કરવું હોય તે આવું કામ કરવાનું ફરજિયાત નહી. પેલું એવું આ આદ માનવ વાળા હતા એવું જ એનાથી આગળ એ લોકો વિચારી જ ના હકે ખાલી જીંગરલા ઉર ઉર કરી ને ખાવાનું ખાઈનેઈ જવાનું
ખાવા પીવાનું હૂઇ જવાનુ એવુને?
હ આ કામ કરવાનું ટેન્શન નહી કે કમાવા જવા નહી બઉ તમે હું માગો આવે બોલો?
આવ તમાર જેવું તેવું હોય રે
મા જેવુ હું કોપી કર કર
હ ઓ આ બોલો ઘટે જાય પૈસા? દુનિયા નુ સૌથી સુખી માણસ બસ શાંતિથી જીવન જીવાનું. પરવાનું વાળવાનું
હા. તમાને ફોનમાં એમ કેવાય
હા.
કેવાય જો ને ઓફલાઈન રહેવું વધારે ગમે કે ઓનલાઈન રહેવું વધારે ગમે
બંડે હો જા આપણ થા
જેમ કામ હોય એવું એવું?
હા.
બરાબર.
ફ્રેડ હો હતો બોઇફ્રેન્ડ સાથે બેસવાનો ફોન નહિ અડકવાનુ. ફોન હોય તો ફોન હાથે હમ્મ. કરીએ જ ને તો તમે?
કરુ ન ડાઉન હોય એ
જો હું કરે?
બે હું બધે ફેન હોય તો ના ફોન મચે બીજું તો શું કરે.
પછી
પછી બે હું પાછી બે હું. બે બે હજ કરૂ અમે કાલે કે થયું તું ખબર કાલે કે પરમ દિવસ અમે વાત કરતા હતા હું મારી એક બેનપણી છે. એમાં વાત કરતા કરતા કરતા રાતના ટોન વગાડી દીધા
ઓહ હો હ એવો તો કેવો ગેલો પણ વાત કરવાનો તો ત્રણ વાગી ગયા?
તો કેટલી વાતો છે અમારી છોકરીઓની ખબર તમને? આખી બહુ જ બધી વાતો.
એ વાત તો એ વાત તો હાજી કે બયરાણા પેટમાં વાત ના ત કે
હાચી હાચે માં નહિ ટકતી એમાં એવું છે કે સાપ મિલા તો તમને ખબર છે. પેલા પાંચ પાંડવોની માને આપ્યો તો અભિમન્યુ એ પેલોય ને છોકરો યુધિષ્ઠિર
હમ્મ.